હલો,
અવાજ આવે છે?
હલો. હલો.
અવાજ આવે છે.
હા હવે આવ્યો ક્યાં ખોવાઈ ગયા હતા?
શું કરો છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ અમે મજામાં
તમારો અવાજ કેમ કપાય છે?
હલો.
તમારો અવાજ કપાતો હતો.
હવે કપાય છે?
હલો.
શું કરો છો?
કોઈ નઈ બસ બેઠા તમે શું કરો?
બસ અમી એ બેઠા તે હમણાં ક્યાં ફરવા નતા ગયા?
ના હમણાં ગયા નહીં હવે
તમારો અવાજ કપાય છે.
હેલો.
તમારો અવાજ કેમ કપાતો હતો?
હવે કપાય છે?
હા થોડો થોડો કપાય છે ને.
ડાયરે ડાયરેક્ટ વાત કરો ને કઈ બ્લુટૂથ બ્લુટૂથ લખાય હોય તો નીકાળી દો.
હા તો પણ ચાર્જિંગ ઓછું છે.
હા
ચાર્જિંગ ઓછું છે.
હેમા?
આ ફોનમાં.
કેટલું છે તમારે ચાર્જિંગ?
ચૌદ ટકા છે હવે આવે છે અવાજ?
હા હવે બરોબર આવે છે આ તો આલમાં તો જે બસ મજા તમે મોબાઈલ વાપરી વાપરી ચાર્જિંગ તો રાખો એમ જ નહી. વધુ પ્રમાણમાં મોબાઈલ ના જોવો જોઈએ. વધુ મોબાઈલ ના જોવો જોઈ આંખોને ચેટલું નુકસાન થાય. હાલમાં પબ્લિક કેટલો મોબાઈલ જોવે છે. આ જે ટેકનોલોજી આવી છે, નવી મોબાઈલ છે, કમ્પ્યુટર છે. જે અલગ અલગ જે વસ્તુ હાલમાં પબ્લિક વાપરી રહી છે. તેના કારણે કેટલું નુકસાન થાય છે પબ્લિકને અમુકને તો નાની ઉંમરે જે ખાવાની ખાતા વખતે પણ મોબાઈલ જોતા હોય છે. પછી ખાવાની જે ઈચ્છા થાય એ વગે ના ખાય ને જે આખું ધ્યાન મોબાઈલમાં જોય અને નાની ઉંમરે જે તેમને ચશ્મા આવતા હોય છે. તમે આવા જે પ્રો પ્રોબ્લમો છે ને આ તમે નથી એ હમણાં તમે વાત કરી કે મોબાઈલમાં ચાર્જિંગ નથી તમે મો મોબાઈલ ઓછો જોવાનું રાખો ના કે જો વધુ પ્રમાણમાં મોબાઈલ જોવામાં આવે. તો ઘણા બધા નુકસાન થાય છે એટલે તમે મને કહો કે કોઈ તમે. હવે જે તમે મોબાઈલ વાપરો હો એ મોબાઈલને હવે. તમારા આજુબાજુ ના વિસ્તારના જે. બાળકો પણ હશે તે પણ મોબાઈલ વાપરતા હશે. તેમને પણ ઘણી બધી તકલીફ અપડતી અમારી બાજુમાં જ એક છોકરો છે જેને નાની ઉંમરે ચશમા મા આવી ગયા તો મને કહો ને કે મોબાઈલ થી મોબાઈલ ઘણો ના વાપરેવો તેનાથી નુકસાન થાય થોડી મને માહિતી આપો ને મોબાઈલ
જે ટેક્નોલોજી
હા હું તમને એ માહિતી આપું જેમ કે જેમ ઘણા છોકરા મોબાઈલ જોતા હોય છે જેમ ઘરડા માણસે પણ જે ચાલી નહી શકતા એ પણ વધારે મોબાઈલ જોતા હોય છે પણ એ મોબાઈલ થી આંખોનું રતન ખેંચાતું હોય છે જે ર પણ ખેંચાતું હોય છે પછી આંખો ના નંબર આવે છે આંખો દુખો આવે છે જેમ અલગ અલગ રીતે એ આંખો ન નુકસાન થતું હોય છે એ મારું તો એજ કેવું છે કે જેમ કે આંખો ન નુકસાન તો થાય છે પણ જે વધુ પ્રમાણમાં ફોન ના જોવો જોઈએ અને જે એમને ટીટ મીટ થતી હોય છે ને અ જેમ કે આંખોની અંદર જે ટ્રીટમેન્ટ થતી હોય છે દવા દવાખાના ની અંદર મોતીયા આવતા હોય છે પછી જે આંખો પછી ડાગા પડતા હોય છે પછી એ નાની નાની ટીકીઓ પડતી હોય છે આંખો ઉપર એવી રીતે હોય છે પણ જે આંખાનું જે રતન ખેચાતું હોય છે ત્યારે થતું હોય છે જેમ કે આ અંકો છે વધારે જો વધુ પ્રમાણમાં ફોકસ કરીને દેખીએ તો પણ પણ આપણને નંબર આવતા હોય છે મારે તો એ કેવું છે જેમ કે વધારે પ્રમાણમાં ફોકસ કરીને ના જોવું જોઈએ ત્યારે નમર આવતું હોય છે પછી જે માથાનો ભારો ભારો દુખાવો થતો હોય છે એવી રીતે ન થવો જોઈએ જેમ કે આપણેે જે સારી રીતે ખ ખોરાક કરીએ પછી સારું ખાવા ખાઈએ જેમ અલગ અલગ ખોરાક કરતા હોય છે ને તો કઈ વાંધો નથી આવતો તો જેમકે આપડણે સારું ટ્રીટમેટ દવા કરાવીએ આપડે આયુર્વેદિક દવા એમાં આયુર્વેદિકમાં દવામાં ખુબ ફાયદો થતો હોય છે જેમ કે નવી નવી શિલા જીત અલગ અલગ હોય છે ને એમાં સારો ફાયદો થતો હોય છે અને જેમાં એ રીતે ફાયદો થતો હોય છે હા હા એમાં એ ફાયદો થતો હોય છે પણ જે આંખો નું પણ વધારે તેજ દેખાય પછી તેજમાંથી જે બધુ માથું નથી દુખતું પછી જેમ કે દુખાવો નથી થતો એમ અલગ અલગ હા તાવ શરદી પણ નથી નથી થતી જેમ કે આપડણે સારી આયુર્વેદિક દવા કરીએ તો પણ આપણે સારું એવું પરફોર્મન્સ મળવું જોઈએ કે જેમ કે આપણો અંદર એવો એ તો હોવું જોઈએ કે મેં દીશ દવા કરીને પૈસા બચીને મેં વાત કરી છે તમારું શું કેવું છે
હા વાત સાચી હું તો એટલું જ કેવા માંગતો વાત કે સારો ખોરાક લે હ ખોરાક કારણ કે તમે વાત એવી કરી કે તમેં કીધું કે નંબર આવે લોકોને જે વધુ પ્રમાણમાં મોબાઈલ જોવે છે. પણ તમે એમ કીધું કે હવે જે સારો ખોરાક લઈએ કેલ્શિયમ વાળા વસ્તુ ખાઈએ તો સારું રે. તમે જોયું હશે કે હાલમાં બાળકો કશું ખાતા નથી જે દૂધ દૂધ નથી પીતા આ જે જુના જમાનામાં લોકો એવું કેતા કે ગાય નું દૂધ પીવાથી જે આંખો ને આંખોને તેજ મળે છે પછી જે ગાયનું ઘી હાલમાં તમે સાંભળ્યું હશે તો બે હજાર રૂપિયા કિલો ઘી છે. હવે તમને એવું લાગતું હશે કે કેટલું મોખું ઘી છે બે હજાર રૂપિયા કિલો તમે એમ હા એટલે મોંઘુ ના કહેવાય કારણ કે જે આપણને તમે એક વાર ખાવ ને તો ખબર પડે કે તમને કેટલી જે રોશની આપે છે તે ઘી તમે ખાવને તો તમને અલગ જ મજા આવે તો આપડે હવે બહારનું ઘી ઘી ખાઈને આવી ગયા હોય પણ જો કો અમે તો ઘરનું જ ઘી ખાઈએ છીએ અમારે પોતાને પાંચ ભેંસો છે ને પાંચ ગાયો છે. એટલે અમે સારું ઘરનું ખોરાક ખાઈએ છીએ તેનાથી કશું નુકસાન પણ નથી થતું અને જે આપણે હસાવા જે શિયાળામાં આપણે છે ને અ એહું કેતા અમારા સાહેબ નરસિંહ મગન સાહેબ નરસિંહભાઈ મગનભાઈ એવા કરીને સાહેબ હતા. એ એમ કેતા કે જો જો નંબર આ આવ્યા હોય તો આપણે એવું કરવું જોઈએ કે સવાર સવારમાં આપણે જે લીલી ઘાસ હોય ને તેની પર જોઈને ચાલવું જોઈએ. એટલે મેં તો મને તો મનાતું નતું કે આવી રીતે કેમ પછી મેં સર્ચ કર્યું રિસર્ચ કર્યું એટલે મને જાણવા મળ્યું કે જે લીલી ઘાસમાં જે આપણી આંખો છે ને એમાં ઊર્જા મળતી હોય છે. તેના કારણે જે આપણે આંખો ના નંબર પણ જતા રહે છે હવે આ તો મે સર્ચ કર્યું પછી મેં ટ્રાય પણ કર્યું હતું અને તે સાચું છે કારણ કે લીલી ઘાસમાંથી ઘણા બધા નબર જતા રહે છે. હવે તમે જે શિયાળામાં કઈ શાકભાજી ખાવ છો
કા શિયાળા ની અંદર શાકભાજી એવી આવેતો ભીંડા આવતા હોય છે ગારફળી આવતી હોય છે બટાકા આવતા હોય છે જે શિયાળા ની અંદર જે કારેલા હોય છે પછી કંકોળા હોય છે જે બટાકા ની અંદર જે શિયાળા ની ખેતી થતી હોય છે શિયાળા ની ખેતી કરીને બિલકુલ સારી ખેતી થતી હોય છે પછી એમાં સારી દવા નોખવામાં આવે છે દવા બટાકા ની અંદર સારી ખાતર ન નોખવામાં આવે છે જેમ કે જં તુનાશક દવા છે એવી દવા હોય છે પણ એ બટાકા ઉગાડીને આપણે જો શિયાળા ની અંદર ખાતા હોય છે પણ એ સારા ખાતર વાળા બટાકા બોઉ મીઠા લાગતા હોય છે એટલા મીઠા લાગતા હોય છે જેમ કે આપણે બાફી બાફીને ખઈએ જેમ કે પાણીપુરી ખઈએ તેમાં બટાકા આવે પછી વડાપઉ ખાઈએ તોમાં બટાકા આવે પછી પાઉ ભાજી ખાઈએ તો પણ એમાં બટાકાની સબ્જી આવતી હોય છે. જેમ અલગ અલગ રીતે આપડે ભાજી ખઈએ આપ અલગ અલગ રીતે હોટલમાં પણ ખઈએે સમોસા ખઈએ પણ તેમાં એમાં બટાકાનો માવો જ આવતો હોય છે પણ મારે એજ કેવું છે જેમ કે બધું દવા વાળું હોય છે ને એ બો આપણને નુકસાન કરતું હોય છે. એ બટાકા એવા આપડે સાણિયા ખાતરથી ઉગાડેલા હોય ને તો કઈ વાં ધો ના આવે જેમ કે આપડે સાણીયું ખાતર એ ઓર્ગેનિક ખાતર કેવા દેશી ખાત તર કેવાય દેશી ખાતર એટલા માટે કહેવાય કે આપડા માટે સારો પ્રોત્સાહન મળે ન એમાંથી સાણીયુ દેશી ખાતર માંથી જે વધુ ઉત્પાદનમાં જે અલગ અલગ રીતે એ ખોરાક બનાવામાં આવે છે ને એની પણ જે જે મૈસૂર આપડે કહીય છીએ ને મસૂર મસૂર ની ખેતી પણ જે એમાં એમ થતી હોય છે ઉકાળામાં થાતી હોય છે ઉકડામાં
વાત સાચી તમારિ ચોમાસામાં ઉગે મેસૂર તો
સાચે છે ચોમાસામાં ઉગે જેમ કે મનાળિયા કે તો એ પણ એ ઉગતું હોય છે. એવું માનવામાં આવે છે પણ મારે એટલું કેવું છે કે એ એને આપડે સબ્જી કરીને ખાઈએ તો પણ વધુ તેજ આપને આંખો નું તેજ મળે છે. જેમ કે એક એક ઝાડ આવતું હોય છે તેની ફળિયો એક ઝાડ ને ફળીયું આવતી હોય છે તેને સરગવો કહેવાય છે. શરગવાની ફળીઓનું શાક ખઇએ ને તો પણ મજા આવે તમારું શું કેવું?
વાત સાચ તમાંરી એકદમ વાત સાચી કરી ઘણી બધી એવી પ્રોડક્ ક્ટો માર્કેટમાં વેચાતી હોય છે. જે ખાલી તેમના બ્રાન્ડના નામની જ હોય છે. જેમ કે હમણાં તમે જોયો છે કે જે મકુ કાકાનું ફેમસ થઈ રહ્યું છે. પણ એકવીસો રૂપિયાે કિલો ઘી છે પણ તમે હા જે ખુ હ ખુબ જ સસ્તું છે. એ જે રીતે ત્યાં એ દેશી ઘી બનાવે છે જે પોતે એવું મૂ કે છે કે અમે જે ઘી ખાઈએ છીએ તે તમને જો ના મનાતું અમે તમને તમારી સામે લેબોરેટરી કરીને વાતાઈ જો અમારા ઘીમાં કઈ કેમિકલ વગેરે હોય તો એટલે ચી હવે હું છે તે દેશી ઘી નું જે સપ્લાય કરે છે દેશી ઘી આપે છે તેના કારણે ઘણા બધા ફાયદા થતા હોય છે જે આંખોને રોશની મળે તમે કદાચ સાંભળ્યું કે ઘી એ ખુબ જ આપણે નથી કહેતા કે અ ઘંટિયા કહેતા હતા કેે ઘી ખાઉ જોઈ એ દૂધ પીવ જોઈએ દૂધ પીવાથી આપડા જે શરીરમાં જે તાકાત મળી રહે તે પણ જરૂરી છે એટલે ખાલી ખોરાક ખાવાથી કે એ કરવાથી થાય પણ જે આ આર્ટ આપણે જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ થાય છે લોકો જે આપ પોતાનો સમય બગાડી રહ્યા છે મોબાઈલમાં ટેકનોલોજી એક ખુબ ઉપયોગી વસ્ તું છે પણ આપડે જેનો આપણે એનો દુરપયોગ કરી રહ્યા છીએ હાલના સમયમાં તેના કારણે જે ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે આંખોનો તેજ જતો રહે છે પછી આપણે નથી જે આપડે જે કામ કરવાની માટે ટેકનોલોજી બનાવી છે જે લોકોએ પણ આપણે એનો દુરપયોગ કરીને આપણે તેની જે રીલ સ્કોર કરીએ પછી જે અન્ય કામમાં વાળી દઈએ છીએ એ ખુબ જ હાનિકારક છે અને આપણા સમયમાં જે પહેલા સમયમાં જે લોક કો હતા તેમનું દરરોજ કામ જ કરતા બીજું કે હા વાત સાચી તમારી જે ખડિયા આપણે ગુજરાતી ભાષામાં લોકો કહે છે. તે સાચું છે કારણ કે કઢીયાની વાત સાચી જ છે જે આંખોને તેજ ખુબ જ જરૂરી છે પછી જે ઈયરબડ લગાઈ ને ફરે છે કાનમાં જે નથી ઈયરફોન લગઈન ફરે છે એટલે જે ના નાની ઉંમર
મારે એમના માટ તે એમના જે કાનમાં એરબડ લઈને ફરે છે ને મારે એટલું જ કેવું છે કે એના કરતા તમે ઈયરબડ લઈને તો ફરો જોતોય વજન સરખુ હોય એના કરતા અંદર ઝોલા પહેરીને ફરીએ ને ઝોલા તો પણ બિલકુલ સારું તો એમાં એવું સોનાની વસ્તુ છે જેમ કે એ આપડે ગળામાં હાર પહેરી ફરીએ છેએ તો તેમ ત્યાં કાનમાં પણ ઝોલા ગોખરું પહેરવામાં આવે છે જે ગોખરું પહેરીએ તો ચાલે પણ જેમ કે આજની એવી સિસ્ટમ આવી છે જેમ કે હા એવે ગળે લટકણીય છૂત વળગાડતા હોય છે પછી ફોનમાં કૂભળ કાઢતા હોય છે. એમ ન થવું જોઈએ જેમ કે હાલની સ્થિતિમાં જે ઘણા બધા લોકો બેરા થતા હોય છે. એ બ્યારાનું કારણ એજ થતું હોય છે જેમ કે વધુ પ્રમાણમાંથી અવાજ આવેલે અને અવાજમાંથી જે વધારે પ્રકાશમાં વધુ શોષણ કરતું હોય છે તે કાનની અંદર જે અંદર મેલેરિયા રોગ થતો હોય છે જે રોગનું અંદર જે હા અદભુત દુઃખ એટલું થતું હોય છે જે બ્યારા થવાનું કારણ એજ ભણતું હોય છે. કે મારું એટલું જ કેવું છે જે અંદર જે બ્લુથુથ વાળા અ કૂભળા હોય છે એ પણ ના ગાલવા જોઈએ અને સારું ઉત્તમ ઉત્તમ હો સગવડ વાળું આપે અંદર જે કહીએ છીએ ને તે આપડે સારો અ ટેકનોલોજી વાળું અ અવાજ આપડે સાંભળવો જોઈએ તમારું મારે